શાંતિ છે તમે કહો કેવું ચાલે તમારે
પણ શાંતિ શું ઈચ્છે કે નહી.
હા હા હમણાં રજા છીએ તો ફરવા જવાનો પ્લાન છે કે હિલ સ્ટેશન બાજુ જઈએ ફરવા બોલો.
હમણાં ચોમાસાની સિઝન છે તો આપડે છે ને સાપુતારા ની બાજુ ફરવા જવાનું રાખ ખે ત્યાં જવાની મજા આવશે.
હ ત્યાંનો નેચર સારો છે તો એમ વિચાર તો એજ છે રેલવે સ્ટેશન હોય તો હારું તો ફર મજા આવે ચોમાસું એ છે ગિરનાર છે
હા નહી તર પછી આપડે માઉન્ટ આબુ રાજસ્થાનમાં બી બહુ સરસ જગ્યા છ
હા એ વાત એ દૂર પડી જાય કે આપડા ગુજરાત માં છે ને હિલ સ્ટેશન ઘણા બધા છે.
દૂર પડી જાય પણ આપડે ક્યાં રોજ રોજ ફરવા જાવું છે.
એની વાતો તમારી હાચી હે.
ક્યારે ક્યારે રજા છે તમારે?
અમારે હવે તો દસ દિવસમાં રજા તો હોતી નથી જોકે. પણ હા જો થોડી આપડે રિક્વેસ્ટ કરો તો આપે દે સેઠ.
અચ્છા એવું છે એમને. બીજું કેવું ચાલે છે બસ શાંતિ એકદમ.
બસ મત તમે કો તમારે ક્યારે આવું છે?
આપડે વિચાર્યું તો છે કે હવે બધા ફરવા જાઈએ. એક હાથે તો ક્યાંક મજા આવે તો પછી ફરવા જાય ત્યારે મળીએ એમ.
આપડે બધા જઈએ ને ફેમિલી હા જઈએ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ બધા જઈએ તો મજા આવે ફરવાની.
હા તો એ જ કઉ છું આપડે છે ને સાપુતારા જઈએ કારણ કે ત્યાં છે ને જયારે વરસાદની સિઝન હોય ને ત્યારે બવ જ મસ્ત એકદમ મજા આઈ જાય એવું વાતાવરણ હોય છે ત્યાં.
હા તો ત્યાં સાપુતારા જ જોવું છે. મારો વિચાર સાપુતારા જો હતો. કેમ કે ત્યાં છે ને નેચરમાં છે ને એલું બધું હરિયાળી હોય છે ને ચોમાસામાં કે વાત ન પૂછ આપડે એમ જ થાય કે અહિયાં જ રહીય ત્યાં હવા એવી ઠંડી ઠંડી આવતી હોયને મજા આવે એટલી રહેવાની ત્યાં. તો વાત જ નો પૂછો.
બરાબર છે એટલે જ હું કઉ છું કે આપડે ચોમાસામાં ફરવાની બઉ મજા આવે આમ તો જો કે વરસાદ ને એવું હોય એટલે ક્યારેક ક્યારેક કંટાળો પણ આવે પણ ચોમાસામાં એક તો ગ્રીનરી બહુ હોય એકદમ તમને જોવાની મજા આવી જાય એમ. લીલો ઉતરું બહુ હોય ને એટલે તમને મજ મજા આવી જાય અને ખાસ કરીને તમે આવી જગ્યા પર જાવને ત્યારે તમને બહુ જ મજા આવે એટલે મે વિચારી તયરું. કે આપડે બધાને ફોન કરીએ અને બધા મિત્રો અથવા તો આપડે જે આપડે બધા કાકા દાદા ના છોકરાઓ ભેગા થઈ એ છે એ ભેગા થઈને આપડે બધા ક્યાંક જઈએ ફરવા આજુબાજુ જુ માં એમ અને બઉ દૂર પણ ન પડી જાયને એક બે દિવસમાં આપણે ફરીને પાછા આવી હકીએ એવી જગ્યા માં આપડે જઈએ તો બધા હારું ઘણા ટાઈમથી બધા મયલા નથી તો એ મને મળી પણ લેશે.
મજા આ બધુ લીલોતરુ ઘણો છે ને વરસાદમાં વરસ્યું બાજુ. તમે પલળતા પલડતા પડો ને તો બઉ મજા ફરવાની. હમ્મ.
એટલે જ મેં કીધું હું કવ ફોન કરું તમને તમે હું કો છો તો એ પ્રમાણે પછી આ પડે ડિસાઇડ કરીએ કે કઈ જગ્યાએ જાવું છે હજુ આપણે આપણા ગ્રુપમાં બીજા એક બે જણાને પૂછી લઈએ. એ કઈ જગ્યા એ જવાનું કે છે પછી કોણ કોણ આવાનું છે તે એ પ્રમાણે આપણને ખબર પડે કે આપણે ટ્રાવેલિંગ શેમાં કરવું. ગાડી લઈને જવું કે પછી ટ્રેન માં જવું છે કે કઈ રીતે
અને ટ્રેન માં તો ન જ ગાડી લઈને જવાય ના ભાઈ ત્યાં ક ત્યાં જ બધ થાય ગાડી રે જ હોય તો વાંધો ના આવે
અચ્છા એટલે જ કઉ છું જો આપડે પછી બધા વધારે લોકો થતા હોય તો બે ગાદી કરીએ તો એજ પ્રમાણે કે જે રીતે મ કે જેને જેને આવવું હોય આપડણે પૂછી જોઈએ તો એ પ્રમાણે પછી આપડે આપડે બધાનું ફરવાનું હરવાનું એ પ્રમાણે આપબ હોટેલ મેની બુક કરાવશું અથવા તો મતલબ આજુબાજુમાં કઈક બીજા ફરવા જેવા સ્થળો હોય તો ત્યાં જઈએ અથવા તો સાપુતારા કરતા બીજા કોઈ લોકો ના મગજમાં કઈ સારો આઈડિયા હોય
ધર નક્કી કરો શું છે શું નહીિ પછી આપડે પ્લાન્ટ રાખો આપડે અત્યારની પ્લાન બનાવીને પછી કોઈ ન તા પેલા બધા ભેગા થયા બધાને ફોન કરીને પૂછી લ બધા આ પડે ને પછી ગાડી કે બસ નું વિચારીને કોઈ રૂમ ન સારીી ત્યાં હોટેલો ત્યાં વિચારીએ એમ પેલા સગવડ કરીને દેખાય
એ વાત તો સાચી છે એટલે જ મે કધુંહ પેલા તમને પૂછી લઉ તમે શું કહો છો પ્રમાણે પછી આપણેે આળ ગ્રુપમાં મેસેજ કરીએ અને એ પ્રમાણે બધા જવાબ આપે તો એ પ્રમાણે તૈયાર થાય એમ પછી આપડે આગળનું ટ્રાવેલિંગ નું ગોઠવીએ કે આપડે ભાઈ કોઈ ટ્રાવેલ એજન્સી થ્રુ જોવું છે કે પછી આપડે જાતે જ બધું મેનેજમેન્ટવું છે
હા એ એમાંને ચમની કોળ નંદ જને
હા અને અને જોઈ એની કરતા આપડે બધા એમ કે સાથે હોય તો વધારે મજા આવે એમ
હ એ તો ફેમ ફેમ તો ફરવાની મળવા આવેને સાચુંસ એક તો ફેરી અંદદ જ છે ને
હમ એટલે મેં કીધું હ તને પૂછ્યું છું તો આપડે બધા હાથે જઈએ ત્યાં હરીય ફરીએ બે દિવસની બધા રજા લઈએ તો એ બાને ભેગું થવાય એમ
હમ આપડે બધા બેમ બે દિવસ મને ભેગું થવાય ફરવા મળેને આપડા બધા છુ બધા તો મજા આવશે સમપીપી રહીને બધા પછી બધા અલગ અલગ જાયમાં ક મજા ન આવે પછી
એટલે જ ને આપડે ફોન કરીએ શું કે છે કેવી રીતે નું છે અને આપડે શું સાપુતારા જવું છે કે બીજી કોઈ જગ્યા એ પણ ફરવા જવું છે કારણ કે હમણા આપણે ઇન્ટરનેટ પર જોઈએ છે ઘણી બધી સારી સારી જગ્યાઓ ના વિડીયો આવે છે તો આપને એમ થાય છે કે અહીિયાં જવું કે ત્યાં જવું એમ
હ તો એ જ નહીં પેલા બધાને ભેગા થરા ભાઈઓ ને બહેનો ને બધું સગવડ કરે બધું વ્યવસ્થિત કરે બધું નક્કી કરે પાકા પાાય બધું થઈ જાય એ પછી હેમાં જ આવ છે એ નક્કી કરે પછી બધું કે બુકિંગ બુકિંગ હોટલને બટલ બધું ઓનલાઈન ઓઈન બુકિંગ કરેને દખાય તો ફરવા જવાની ફરવા જવાનીય તો મજા આવે અને આપણે આનંદ આવે ને કોઈ મગજ મારીને બધા ભેગા હો ને તો આપડે હળમળીને ફરી શકીએ બધા હા કલ્યાણ
તો હું એમ કઉ છું કે બીજી કોઈ જગ્યા તમારા ધ્યાનમાં જ છે છે આની કરતા પણ સારી હોય
એક અહિયાં બળ બસ સ્ટેશન છે એ બી જ છે એ હાર જ છે એ વિ સમજાવું પર્વત જોવું છે મસ્ત હડી છે
અને બીજું કોઈ સારું છે ધ્યાનમાં જે આની કરતા પણ સારું હોય વ્યવસ્થિત હોય એવ
આ સાપુ તારા વાત બહ મસ્ત જ છે મેના જો બીજું કોઈ છે જ નહી
એના કરતા બીજું બાજુ કોઈ હોય તો ગિરનાર બાજુ સવું છે
ગિરનાર છે ને ગબિયર છે ગિરનાર છે એ બધી જગ્યા એ બહુ જ જોરદાર છે ગિરનાર તો બહુજ મજા આવે ફરવાની
એવું છે એમને તો આપડે નક્કી કરું બધા પછી જઈએ
હા હા નક્કી તો આપડે બધા ભેગા થાય તો નક્કી થાય ને આપડે એક બે જણા કઈ થવાનું છે નહી હ
હા એ તો છે પણ એમ કે હું તમને ફોન કર્યો એટલે કે જો બીજા કોઈ ના મગજમાં કોઈ હારી જગ્યા હોય તો આપડણે ત્યાં જઈએ એમાં એવું છે કે સાપુતારા આપણે એક બે વખત ઘેલા છીએ એમ એટલા માટે
અરે આપડે ભેગા થઈએે બધા ભેગા થઈને કોણ એવ આવે આઈડ કોક ને ખબર હોય તો કોક ને ખબર હોય તો ખબર પડે ને કોકને સારી જગ્યા ખબર હોય એમ કેવું.
હ તો એટલા જ મેં તમને કીધું. કે આપડે બધાને પૂછવી જોઈએ કદાચ કોઈની પાસે આપડી કરતા પણ વધારે સારો આઈડિયા હોય તો એમ
તો એજ કે કોક કોકને કદ હ આપડે તો આટલી જગ્યા કોઈ જગ્યા ખબર હોય અવનવા નવી નવી જગ્યા હોય તો પછી. ત્યાં એ જવાનું લાભ લે ત્યાંની હિયાળી જોાય ત્યાંનું બધ નીચે જોય ત્યાંની વસ્તુઓ જોવાય
કોઈ પણ જગ્યાએ એક વખત જઈ આવ્યા હોય એનો મતલબમાં એની કરતા તો સારું છે કે આપણે બીજી કોઈ જગ્યાને વિઝિટ કરીએ તો એના વિશે આપણને વધારે જાણકારી મળે વધારે માહિતી મળે
હવેટ
આપણાને
એ તો છે જ ને નવી નવી જગ્યા ફરે તો નવું નવું જોવા મળે નવું નવું જાણવા મળે નવું નવું એ વિષ એનું વસ્તુ એનો ઇતિહાસ અને ભૌતિક કાળે બધાને જાણવા મળે તો આપણને મજા આવે છે આ બધી વસ્તુ જવાને
હા એટલે જ કઉ છું કે પછી આપડે આમ બીજી કોઈ સાઈડ જવું મ બીજ કો સ્ટેટ બાજુ કારણ કે અત્યારે વરસાદની સીઝન હોય ને તો ન્ િયામાં ઘણા બધા એવા સ્ટેટ છે કે જ્યાં મોન્સૂનમાં બહુ એટલે બ ચોમાસામાં બહ જ મજા આવે છે તો વિચારું છું કે આપડે કઈ બાજુ ફરવા જોવું છે એમ.
હા તો આપડે રાજસ્થાન બાજુ પાછુ હારું વારું છે બધું. મહારાષ્ટ્રમાં એમ તો પછી મહારાષ્ટ્રમાં કિલ્લાઓ છે. શિવાજી નો કિલ્લો છે ત્યાં જવાની બહુ મજા આવે.
હા તો આપડે એઈ બધી રીતે ગોઠવીએે કઈક હારી હારી વસ્તુ.
ત્યાં શિવાજી મહારાજ નો કિલ્લો બહુ જ જોરદસ્ત ફાઇન છે એમાં તમે ચોમાસામાં જાય ને તો ઉપર કિલ્લો છે એમાં તો તમને એટલી મજા આવે ને ઉપર જવાની વાત જ ના પૂછો. ગીરનારથ જેવું જ લાગે એમ થાય કે ગીરનારથો ઉપ પર બહુ મજા આવે છે શિંહજી મહારાજનોો કિલ્લો જેવો મસ્ત એનું પ્રકૃતિ એવી બનાયલી એનું પાછ આપડે જાણ આપડ ભારત દેશ ન ઇતિહાસ જાણવા મળે શિવાજી મહારાજ પણ જાણવા મળે વાત નુંવ બધું આવું નવાર અંદર બધું સામગ્રી સામગ્રી બધું જૂનું ઇતિહાસ જૂનું ત્ર બધું આપણ જોવા મળે.
કયા સ્ટેટમાં જવું છે કઈ બાજુ જોવું છે જ્યાં આપણને વધારે ફરવાની મજા આવે. વધારે ર રહેવાની મજા આવે. વધારે આપણને જાણવા મળે કોઈ પણણ વસ્તુ વિશે તો એવી જગ્યા એમ કે એક બે જગ્યાઓ ડિસાાઈડ કરીએ પછી આમાંથી આપણને જે ટ્રાવેલિંગ માં ને બધી રીતે સારું પડે એ બાજુ એમ કે આપડે બધા જઈએ એમ પ્લસ આપડે બધા. એકદમ રહવામાં ખાવા પીવામાં કોઈને સગવડ ના થાય એવી રીતે નું અ મેનેજમન્ટ કરીને આપડણે જવું જોઈએ જેથી આપણેને ત્યાં જઈને કઈ અડચણ ઉભી નતી
હા એ તો એજ આપડા જેમ કે મહારાષ્ટ્ર નું નક્કી કરો મહારાષ્ટ્રમાં ચોમાસામાં આજે શિવવાજી મહારાજ નું કલ્લું કીધું ત્યાં ફરવા જવાની મજા આવે પણ આપડે બધાં ભેગાને બધા ત ત્યાં જવું છે.
ત્યાં નક્કી કરીને તો આપડે અહંથી કોઈ ટ્રેન માં જઈએ નકર કોઈ બસ કરી ને જઈએ અને ત્યાં વોટર બોટલ ની સુવિધા કરીને બધું આમ કમ્પ્લીટ કરીને જાવ તો ફરવા જવાની મજા આવે ત.
છોડ ટ્રેનમાં જશું તો આપણને સસ્તું પડશે પણ ત્યાં છે ને લોકલ જે રસ્તા છે ને મતલબ મા લોકલ જગ્યા ઉપર જવું હોય તો ત્યાં ટ્રેન ન જાય તો એની માટે પાછુ આપડે બીજા લોકલ વિહીકલ છે એનો ઉપયોગ કરવો પડે એમ
એ એજ કેવું છે એને કદાચ કદચ નાની મીની બસ હોયને તો ચાલે
હમ એટલે મેં વિચાર્યું કે હું તમને પૂછી જોઉં. કાઈ નઈ આપડે ગ્રુપ માં બીજા લોકોને પહી પૂછી જોશું પછી આપડે વિચારશું કે કઈ છે કે જોવું છે બરાબર છે ને જો તમે બધાને પૂછી લેજો પછી મને જાણ કરજો ઠીક છે.
હા વાંધો નહી
ભલે તાર હું ફોન મૂકું સાચવજો હો ઓકે બાય.